હેલો એકદમ જ
કમ મઝામાં તમે બસ હું હું પણ મજામાં છું, તો આજે આપડે કેવું કે મારો ફેવરેટ ફૂડ એના ઉપર એના વિશે આપડે વાત કરીશું. હા ત મને તો કેવું કે વિવિધ પ્રકારનું જમવાનું ભાવે છે. પણ
તમારો અવાજ થોડો ધીમો આવે છે.
હાલો
હા, હવે છે.
હા, મન તો કેવું કે મન તો ઘણા બધા અ ખોરાક ખાવાની મજા આવે છે, પણ સૌથી વધારે કેવું કે જે ઘરનો બનેલો અને તાજો અને પૌષ્ટિક ભોજન હોય, એજ ખાવાની મને સૌથી વધારે મજા આવે છે. તમને કેવો ખોરાક ખાવાની મજા આવે છે?
તમે બોલ્યું એમ મને ઘરનો ખોરાક ગમે છે, પણ ઘરે પણ અવનવી નવી નવી આઈટમો બનાવીને ખાવું વધારે ગમતું હોય છે. દરરોજનું રેગ્યુલર રોટલી-શાક ખાઈને પછી થોડા દિવસમાં કંટાળો આવતો હોય છે.
તો મને તો ખાસ કરીને સાઉથ ઇન્ડિયન વધારે ભાવતું હોય છે. ખાસ કરીને સામાર માટે થઈને.
હા, મને પણ સાઉથ ઇન્ડિયન ખોરાક બહુ એમાં એક જે લોકોની સામ ચટણી હોય, જે ચટણી પણ મને ઘણી બધી ભાવે છે. પણ કેવું કે આપડે ગુજરાતી ભોજનની વાત કરીએ તો એમાં મને સૌથી વધારે કેવું કે શાક-રોટલી, દાળ-ભાત છે. કઢી-ખીચડી છે, ઢોકળા, થેપલા, હાંડવો ખાખરા, ઊંધિયું ઘણું બધું છે એ બધી જ વાનગી મને ખૂબ લોકપ્રિય છે. ને આપણે ગુજરાતી ભોજનમાં અ સ્વીટ્સ પણ એટલા બધા સ છે. જેમ કે ગુલાબ અ મોહનથાળ છે કે પછી લાપસી છે, એ ખાવાની પણ વધારે મજા આવે.
હા, એકદમ સાચું બોલ્યા, આપડે ગમે ત્યાં ફરવા જઈએ કે ગમે તે કરીએ આપડે ઘણું બધું બહારનું ખાય, પણ જ્યાં સુધી ઘર આવેને આપડા ઘરનું રોટલી-શાક, દાળ-ભાત ન જમે તો આપણને બધું અધુરું અધુરું લાગે છે. ક્યારેક એવું લાગે કે નહી બારનું જમવું છે બારનું ખાવું છે. પણ બે દિવસ બારનું ખાઈએ તો ત્રીજા દિવસ આપડા ઘરનું આપણે રોટલી સબ્જી યાદ આવી જ જતી હોય છે.
હા, અને આપડે બાર ગામ ફરવા જતા હોઈએ ત્યારે આપડે ઘરે થી કેવું કે શેવ મમરા છે, ખાખરા છે, ભાખરી છે, થેપલા છે, એવું બધું લેતા જ જઈએ કે કેવું કે, બહાર આપણને ક્યાંય પણ આમ ખાવાની ના મજા આવે તો આપડે ઘરનું નાસ્ તો હોય તો એ ખાઈ લઈએ, તો આપણું પેટ પણ ભરાઈ જાય ને આપણને કેવું કે, મનને પણ એમ શાંતિ મળે કે હા મેં ઘરનું અ પોસ્ ટિક અ જમવાનું ખાતું, જમ્યું એમ કરીને
એકદમ સાચી વાત છે. એમાં ગુજરાતીઓ માટે આપડા થેપલા એટલે તો ગમે ત્યાં જઈએ થેપલાને અથાણું તો આપડા બેગમાંથી નીકળે નીકળે ને નીકળે જ બીજું કશું જોડે લઈ જાય કે ન લઈ જાય પણ એ તો આપડે જોડે લઈ જ જતા હોઈએ છીએ.
હા, અને કેવું કે એ પણ વાત સાચી છે તમારી અને આપડું કેવું કે ખાસ કરીને આપડું જે દાળ-ભાત, શાક રોટલી, કઢી-ખીચડી છે. એ જમવાની પણ ખૂબ મજા આવે. એમાંથી કેવું કે આપણને ઘણા બધા પોષક તત્વો અને બ ધું પણ મળી રહેતું હોય છે.
એકદમ સાચી વાત છે. અને આપણે તો ત્યાં જોઈએ તો આપણે જેટલું ખાવામાં જેટલી વેરાયટીઓ છે એટલી કદાચ બીજે ક્યાં એટલી બધી વેરાયટીઓ નથી હોતી આપણી પાસે તો બધી વસ્તુમાં એટલું છે અને આપડા ગુજરાતીઓના હાથમાં એક સ્વાદ પણ છે સ્વાદ ની સાથે પ્રેમ છે પ્રેમથી આપડે રસોઈ બનાવીએ છે એટલે વધારે ટેસ્ટી લાગ
હા ને કેવું કે આપણે જે ઘરનો ખોરાક હોય એ આપણને કેવો કે સરળતાથી સ્વાદિષ્ટ પણ લાગે અને પચવામાં પણ સારું હોય છે જેથી કેવો કે આખો પરિવાર એ સાથે બેસીને ખાય અને એ ભોજનની પણ આનંદ મારેે તો આપણને ઘણી બધી મજા આવે
સાચી વાત છે પણ ખોરાકમાં આપડે બધી ટાઈપનો ખોરાક ક એડ કરવો જરૂરી છે ખાલી ડેલી રોટલી દાળ ભાત સાથે કશું થતું નથી આપડે અલગ અલગ કઠોળ છે કે શાકભાજી છે કે ક્યારેક આપડે સાઉથ ઇન્ડિયન છે ચાઇનીઝ છે પંજાબી છે બધું ખાતું રહેવું જોઈએ આપડા શરીરને બધા જાતના રસો મળવા જોઈએ
હા આપડા ભારત દેશનું કેવું કે બધા વિશિષ્ટ ટ આપડા ભારતમાં ઘણા બધા વિશિષ્ટ પ્રકારના ભોજન મળે છે જેમ કે આપડે પંજાબ જઈએ તો ત્યાંનું છોલે ભટુરે ફેમસ છે પછી દક્ષિણ ભારત માં જઈએ સાઉથ સાઈડ તો ત્યાં ઈડલી ઢોસા એ બધું ફેમસ છે પછી રાજસ્થાન જઈએ તો દાળ બાટી છે મહારાષ્ટ્રના વડાપાઉ તો ખૂબ જ બધાને ફાવતા હોય છે આપણે અહીંયા હા આપણે અહીંયા પણ ઘણીવાર કેવું કે ઘરે બનતા હોય છે વડાપાવને એવું બધું તો
એકદમ સાચી વાત છે તમારી પણ ઘણી વખત એવું થ હોય છે કે આપડે બાર નું કોઈ બીજો ટેસ્ટ લેવા માટે બાર જમતા હોઈએ છે પણ એ કેવી જગ્યા એને કયા ફૂડ માંથી બનવું છે આપને ખબર નથી હોતી તો આપડે બીમાર પડવાનો પણ ડર રહે તો આપણે એવું લાગતું હોય છે કે નહી આ વસ્તુ ખાધી એટલે આપડે બીમાર પડીએ છીએ જયારે ખરેખર એ સ્વચ્છતાપૂર્વક ન બન્યું હોય એના લીધે પણ આપડે બીમાર પડતા હોઈએ છીએ
હા તમારી વાત સાચી છે આજના જમાનામાં કેવું કે બધાને ફાસ્ટ ફૂડ વધારે ગમે છે ઘરના જમવાનું કરતાં જેમ કે પિઝા બર્ગર પાસ્તા નૂડલ્સ એ ખાવાની પણ ઘણી વાર બાળકો છે કે મો ટાવ છે કે મજા આવે છે અને ખાસ કરીને આપડે મિત્રો સાથે પિઝા બર્ગર ખાવાનું વધારે પસંદ કરીએ છે પણ કેવું કે રોજિંદા જીવનમાં તો આપણે ઘરનું જ ભોજન અ સારું આપણને ખા જમવા માટે
એકદમ સાચી વાત છે તમારી હ એમાં પીઝા મા ને એમાં જે ચીઝ ને બધું હોય છે આપડા શરીર માં મેદસ્વી પણું વધારે પેલું એ કરતું હોય છે વધારતું હોય છે જે ઘણા બધા રોગો નું જળ છે ઘણા બધા રોગો એના લીધે થતા હોય છે
હા એ પણ વાત સાચી છે આપડે રોજ બહારનું ખાઈએ તો એના લીધે આપડા સ્વાસ્થ થ્ય પણ અસર પડે છે અને આપડે કેવા કે જાડા બનતા જઈએ છીએ એના કરતા આપણે અઠવાડિયામાં એક વાર ખાઈએ તો એ વધારે સારું રે અને એના તે કેવું કે આપડા શરીર નું પણ સંતુલન બની રહે. જેમ કે આપડે આપડા ભોજનમાં શાકભાજી ફળો દૂધ દાળ અનાજ અને પૂરતું પાણી લઈએ તો એમાંથી જે પણ જરૂરી વિટામિન્સ અને પ્રોટીન્સ ને કાર્બોહાઈ ડય એ બધું આપણ આપડા શરીર માં મળી રહે.
એકદમ સાચી વાત છે અને જો આપડે જ ઘરનું ને પૌષ્ટિક વ્યવસ્થિત ખાતા હોઈએ તો આપણે બાળકોને સમજાવી કે શીખડાવી શકીએ આપણે જ બહાર નું ખાવા પીવાની ટેવ હોય તો આપડે બાળકને ક્યાંથી શિક્ષામણ અહ આપીએ.
હા એ વાત પણ છે અને આપડે જેવું કરીએ કે ના ભાઈ આપડે આળસ કરી દે કે ના આજે મારે શાક રોટલીને એવું નથી બનાવવું ને બાળકોને કહીએ કે તું બહાર જમી લે તો એના લીધે એમના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને એ લોકો પણ બીમાર પડે છે અને જેમ જેમ એ લોકો મોટા થાય તેમ તેમ એ લોકો બાર નું ખાવાનું પસંદ કરશે અહ આપડા ઘર ના ખાવાનું પસંદ અહ કરતા.
એકદમ સાચી વાત છે આજકાલની મમ્મીઓને રસોઈ કરવાની એટલી આળસ હોય છે તો એ બાળક પોતે પણ મેગી બનાવીને ખાતા હોય છે અને બાળકોને પણ મેગી ખવડાવતા હોય છે. મેગી ટેસ્ટી બહુ છે પણ એની અંદર જે વધારે પ્રમાણમાં મેંદો રહેલો છે એનાથી બાળક નું પેટ બગડે છે પચવામાં બહુ ભારે છે. તો બાળક ને પછી પચતું નથી એને પેટ નો દુખાવો થાય છે ઘણા બધા એના ગેરફાયદા થતા હોય છે પછી.
હા અને આપડે એ પણ યાદ રાખવું જોઈએ કે ઘણી જગ્યાએ ઘણા લોકોને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ નથી મળ તો તો આપડે ગમે ત્યાં બહાર જઈએ તો આપડે જેટલો ખોરાક ખ ખાવો હોય એટલો જ ખોરાક આપને લઈએ બાકીનો આપડે બગાડ ના બગાડ અહ આપડે અટકાવવો જોઈએ જેને લીધે કેવું કે જે જરૂરિયાતમંદ લોકો છે એને પણ ખોરાક મળે.
એકદમ સાચી વાત છે તમારે આજકાલ લોકો પ્રસંગ માં જતા હોય છે તો એક રોટલી સાથે તો ત્રણ રોટલી લઈને બેસે છે. અને પછી બે રોટલી કચરામાં ફેંકી દેવી પડે છે એ એકદમ ખોટી વસ્તુ છે.
હા અને અને આપડે તો ગુજરાત એલા આપડે ભારતમાં તો કેવું કે ભોજનનું મહત્વ ઘણું બધું હોય. જેમ કે આપડે દિવાળી હોય તો મીઠાઈ છે ઉનાળામાં ઊંધિયું જલેબી હોળીમાં વિવિધ પ્રકારની વાનગી નવરાત્રીમાં તો કે ફરાળી ભોજન ખાવાની પણ આપણને મજા આવે છે.
સાચી વાત છે. આપડે ત્યાં દર ઋતુ અને દર તહેવાર પ્રમાણે અલગ અલગ ભોજન એનું નક્કી કરેલું છે કે આવુંતા ઉન તહેવાર છે તો આપડે આ ખાસ તો અને ઋતુ પ્રમાણે પાછું બધું છે ઉતરાયણમાં આપડે તલ ની ચીકી ને બધું ખાતા હોઈએ છીએ પછી અત્યારે હવે શ્રાવણ માસ આવશે તો બધા ઉપવાસ કરતા હોય કેમ કે વાતાવરણ ત્યારે એવું હોય છે કે પર પેટ ખાવાથી આપને નુકસાન થતું હોય તો ત્યારે ઉપવાસ કરી અને આ આપડે એ નું ભોજન લેતા હોય છે કે આપડા બોડી ને નુકસાન ન થાય.
હા અને કેવું કે હમણાં અહ ચોમાસું આવે છે તો એમાં આપડે ખોરાક એવો ખાવો જોઈએ કે જે આપડા શરીર માટે પણ કેવું કે પાચન કરવામાં આપણને સહેલો પડે વધારે પડતો હેવી ખોરાક આપડે ખાઈ લઈએ. તો એને લીધે આપણે બીમાર પણ પડી શકીએ છીએ પાછા
હા એકદમ સાચી વાત છે તમારી એટલે આપણે હંમેશા ખોરાક કઈ રીત નો સિલેક્ટ કરવો એ પણ આપડે ધ્યાન આપવું પડતું હોય છે
હા અને
હા અને ઘણી વાર તો કેવું કે આપણે ક્યાંક અ બીજે બાર ગામ જઈએ તો ત્યાંના ભોજન જે ત્યાંનું જે પ્રખ્યાત ભોજન હોય એ ખાવાની પણ આપણને મજા આવે છે તો એમાંથી પણ આપણને કેવું કે એ એ શહેજ એ એ શહેર વિશેની સંસ્કૃતિને પરંપરા કઈ રીતનું છે એ બધી જાણવાની પણ આપણને અ જાણવાનું મળે ભોજન ઉપરથી
એકદમ સાચી વાત છે તમારી આજે તમારી સાથે હા
હા ને એટલે કેવું કે આપણેે ભોજન એવું ખાવું જોઈએ કે જે આપડા સ્વસ્થ થને પણ અ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે અને એમાંથી આપણને ઘણા બધા પૌષ્ટિક અ ખોરાક પણ મળી રહે એવું ભોજન આપણેે લેવું જોઈએ
ઘરે બનાવેલું આપડે ભોજન ખાઇએ તો એ ટેસ્ટી સાથે હેલ્ધી પણ હોય છે તો હંમેશા આપણે એવું જ ખોરાક સિલેક્ટ કરવો જોઈએ
હા તો આજના ટોપિક ઉપર તમારી જોડે વાત કરવાની મને મજા આવી તો આપણે બીજા આવા ઘણા ટોપિકો સાથે ફરી
ફરી મળીએ ઓકે ચલો ચલો ફરી મળીએ જે શ્રી કૃષ્ણ
જે શ્રી કૃષ્ણ